હા, જય શ્રી કૃષ્ણ. જય માતાજી.
માતાજી
શું કરતા હતા
શું કરતા તા જો ફોન પછી ફોન છે. ગ્રુપ માં એક અ એક ભાઈ છે ને ગ્રુપમાં એના પપ્પા ઑફ થઈ ગયા છે. તો બેસણા માં જાવ ઓલ બેસણા તો અત્યારે ની પણ સ્મશાન યાત્રામાં જાવું છે.
સમશાન યા
હમ્મ તો લેડીસ માં તો જવાનું નથી જેન્ટસ માં જ જવાનું છે.
ગેન્ટ્સ મા
હમ્મ એટલે મારે તો કઈ જાવાનું નથી. હ
નય ને.
નહી
તોસ્ વાંધો નહી ક્યારે આવું છે અમારે ઘરે. તમારે.
અમે ને આવશું તમારે ઘરે એ આવશુ.
ક્યારે આવશો?
ત્યારે સાંજે આવશું.
ટાઈમ લઈ ને આવજો એક બે દિવસ રોકાવાય ને. એમ આવજો એટલે ક્યાંક ફરવા જાશુ આપડે.
હા વોટર પાર્ક માં જવાનું કેતા તા હો
હા તો જાવું છે?
હમ્મ, જઈએ તો.
હા તો ક્યાં જાશુ આપડે?
રાજકોટ છે. પછી ઘણી બધી જગ્યાએ છે.
હા, તો આપડે ક્યાક ચાલો ગોઠવીએ.
હમ્મ સારું પડે એવું છે. હમ્મ
હા તો જાય હાલો ને કંઈક વાહન કરાવી લેેશુ સાધન.
હમ્મ
છવી આપણેે.
જાયે એ તો.
હા કે નાસ્તો બનાવી લેશુ? કે તૈયાર લઈ લેશુ?
નાશતો ઘરેથી બનાવીને જવાઈને? બહાર નું તો ઓછું. બવ નો ખવાય તબિયત બગડે
હા
એટલે
તો ઘરેથી બનાવી લેેશુ ને?
હમ્મ ઘરેથી બનાવી લેશુ.
શું બનાવશુ તો?
અ, ઘરેથી તો ગમે તે સેન્ડવીચ છે. એવું બનાવી લેવાય ને?
હા તો તમે સેન્ડવીચ બનાવી લેેજો. ને હું કઈક બીજું બનાવી લશ ભેળ કે. પોઆ બટેકા કે એવું બના
હા હળવું લઈ જવાઈ.
હા, નાસ્તો
અત્યારે તો શું છે કે તેલ વાળું તીખું તળેલું ખાવું એ તો યોગ્ય ના કેવાય.
ના ના ગરમી કેટલી છે. હા તો હળવો નાસ્તો લઈ જાશું.
આજે તો થોડુંક વાતાવરણ ચેન્જ થીયું. વા વાદળા થઈ ગયા તા.
હા, તમને ગરમી ગમે કે આમ કઈ ઋતુ તમને પસંદ આવે?
આપણને તો શિયાળો
શિયાળો ગમે ન? મનેય શિયાળો જ
શિયાળામાં જો બધું ખાવાની મજા આ આવે, બધું શાકભાજી આવે, બધું બનાવાની મજા આવે.
હા.
અને જે ખાય એ પચી જાય.
હા અને એવું ઉનાળામાં તો અપચા જેવું થઇ જાય. વધારે જમાઈ જાય તો એવું થાય. હા. એટલે આપડે, બવ તડ કા બવ જ
હા તડકા આયજે ફરી વાદળા થઈ ગયા તા આયજે સારું વાતાવરણ થોડુંક કડવુ થયું.
હા ઓ, આજે વાતાવરણ ઠંડુ થયું છે થોડુંક. હા, તમે એવું કઈ ડ્રિંક બનાવો છો? કે ઉનાળા માં પીવાય એવું
ડ્રિંક તો સરસ એક તો લીંબુ શરબત તો બનાવતા જ હોય આપડે. હમ્મ પછી વરિયાળીનું છે. લીંબુ શરબત છે. પછી પેલો આવે છે, કેવું કેવાય? પેલું કૃષ્ણ ફળ કીએ. એનું શબત બો મસ્ત બને. પછી બીલાનું સરબત સરસ બને.
હમ્મ હમ્મ
હમ્મ
ઈ કૃષ્ણ ફળ નું સરબત કેવી રીતે? એ બને
જનરલી આપણેે જે બનાવતા હોય એ જ સાકર ને સાકરને ઓગાળીને એની અંદર કૃષ્ણફળ છે કાપો ને એની અંદર સરસ હોય બી બીજ વાળો માવો હોય એ માવો કાઢીને શરબતમાં નાખી દેવાનું આપડે લીંબુ છે ને લીંબુ ના નાખવું પડે ઓરેન્જ જેવું લાગે હા ઓરેન્જ જેવું લાગે. સેજ મીઠું નાખવાનું અને બસ બ્લેન્ડર માર દિયો.. એટલે બી છૂટા પડી જાય.
હ..
એટલે ઈયા બહુ સરસ લાગે. અને એ એનર્જી માંય બહુ.. સારું કેવાય.
એ ક્યારેય નથી ટેસ્ટ કર્યું.
હમ બ બહુ સરસ લાગે એનર્જી એનાથી.. તો વિટામિન સી બહુ ભરપૂર માત્રામાં મળે.
કૃષ્ણ ફળથી..
હા.
હા હા ક્યારેક પીવું પડશે હવે તમે આવો ને તો અમારે ઘરે બનાવ છો.
ઓકે.
શું છે બીજા બાળકો મજામાં તમારે. શું કર.. તમાર બાળકો શું કરે છે?
અમારા બાળકો છે ઈ.. બાર ગયા છે જો..
બાર ગ્યા છે. મામાને ઘરે ગિયા હશે ને?
અ નહી અમારે અ દુકાન છે ને દુકાને હોય તો દુકાને શું હોય કે શીખે.
હા એના પપ્પા ને પણ હેલ્પ થાય.
હેલ્પ થાય અને શીખે બધું કામ છે હિસાબ કિતાબ આતે.
એ વાત એ વાત એ સાચી છે જો મેં મારા બાબા ને હમણાં.. દુકને જ મોકલી દઉં છું. એના પપ્પા ની હેલ્પ થાય અને એ બહાને થોડું.. શીખે.
હમ..
હા આજે રાતે શું બનાવવાના છો રસોઈમાં.
આજે રાતે ને ફરમાઈશ એવી છે કે શાહી પનીર બનાવો.
ઠીક શાહી પનીર બનાવવાના
હમ્મ બનાવવું તો છે પણ અ મટરિયલ્સ બધું ખૂટે ને એટલે મજા નો આવે પણ બધું મળી જાય તો બનાવી નાખશું અમુક વસ્તુ ખૂટતી હોય બનાવવાની મજા નો આવે.
ના એ બધી વસ્તુ તો આમ સામગ્રી પૂરી જોઈએ આપડે એમ કે
હમ.
હા માતા બી
હા ઓ બોવ સરસ.
અને તો વાંધો નય. હમણા પૂજા કરવા જાવ શું પરસોતમ મહિનો ચાલુ છે તો.
ના ઓ પૂજા કરવા હમણાં ટાઈમ નથી રેતો. હમ, ના, ના.
ઠીક સત્સંગ કરો છો?
હા સત્સંગ કરીએ હો રોજ સાંજે સત્સંગ કરીએ.
હા તો મનેય બોલાવજો ને સત્સંગ કરો ત્યારે મનેય બોલાવજો.
ઓકે બોલાવશો.
હું એ ફ્રી થાયશ ને તો આવીશ.
હા, હા.
હા.
બીજું તો જો શાંતિ છે.
એક શાંતિ છે ને મારે જો માર બેબી મહેંદી ક્લાસ. મજાય છે. થી હું અત્યારે વેકેશન છે તો મેંદી શીખડાવી દઉં ને ક મેંદી માં સારું છે હા એટલે મેંદી માં જાય છે.
હા.
પાંચ વાગે જાયથી સાડા સાત આઠ વાગે આવે એક બે કલાક સી
આવડી ગઈ મેંદી?
સાાવડી ગેઇને. બીજો મહિનો ચાલુ થઈ ગયો.
બાવા સરસ.
એક મહિનાનો કોર્સ પૂરો થઈ ગયો બીજો ચાલુ છે.
હા.
હા એટલે એક મહિના જાય તો વેકેશન એ પૂરું થઇ જાય. શીખાય જાયને એ વાત થાય ને.
હમ.
ને હવે ડ્રોઈંગ માંય જાય છે બે શીખડાવું છું
કહેવાય
હા એટલે એને આમ એમાં રુચિ છે એમ કે મારે મેંહદી શીખવી છે મેં કીધું તો મહેંદી શીખવું
હું હું
હા તો તમારા બાબો શું કરે છે
મારો બાબુ એ મજા કરે જો ક્રિકેટ એકેડેમીમાં મોકલ્યો તો પછી એ એમાં એને મે પેલા ઇન્ટરેસ્ટ હતો પછી ઇન્ટરેસ્ટ ઉડી ગયો તો કે હવે મમ્મી મારે નથી થી જાઉું
હા જો છોકરા આવું જ કરે હા છોકરા આવું જ કરે
એને એમ હા પૂરો થઈ ગયો શોખ
થઈ ગયો એમ ને
હા
હા હા અમારે તો વળી જો અમારે જો હમણાં આળસ કરી જાય છે આજે જવાનું છે તો એની સાથે જાય જોને ઈ આજે નથી જાવાની તો કે મારે એ નથી જવું પોતે ક્લાસવાળા બેને જરાય કે કે કેટલા દિવસ નઈ તો
હમ્મ
જે પોતે રજા રાખી છે એટલે હમણાં પાંચ છ દિવસથી તો નથી જ જાતી.
હા
હવે કાલે મોકલવી છે.
એ છોકરા જાય પેલા પછી ઇન્ટરેસ્ટ એને ઓછો થઈ જાય એટલે નો પછી ના પાડી દે.
હા એવું જ કરે છે હમણાં તો પાંચ સાત દિવસ તેમજ કરે છે મારે જવું નથી હું કહ આ એક મહિનો તો પૂરો કર.
હમ્મ
પછી નો જાતિ તારે
હા હા એને આ શોખ પૂરો થઈ જાય.
કીધું ને આમેએ એમાં વધારે શોખ છે મંહેદી માં
આમે બાળકને એમનો થાય કે મને જવા નો દીધા કે મને આમ નો કરવા દીધું તેમ નો કરવા દીધું જાય ને તો એને લોકોને ખબર પડે સમજવા મળે જાણવા મળે બધું
હા એટલે જ ને તો જા.
હમ્મ
થોડા ટાઈમ શીખો ત્યા વેકેશન એ ખુલી
ત્યારે અમારે ઠંડા પીણાની સિઝન હોય એટલે અમે કાંઈ પીયરે જઈ શકીએ નય.
હાં
હા એટલે એને છે ને આ બધું શિખવાડી દયે એટલે વેકેશન એ પૂરું થઈ
હમ્મ, સારું, ચાલ હું પછી વાત કરું.
હા બાય.
બાય.